હલો.
બોલો કેમ છો?
બસ મજામા, ગુડ મોર્નિંગ. તમે કેમ છો?
બીજું હાઉ
હમ્મ બસ કઈ નહી અમે બી બસ આ બેસીને બધું સોશિયલ મીડિયા જ બધું જોતા હતા
હા અહિયાં પણ ટીવી માં આજ બધું ચાલતું છે.
તો સાચો આમ ની જોઈએ તો આપણને ખબર જ ના પડે દિવસમાં અને આખા શું ચાલ્યા કરે દુનિયામાં
હમ્મ પણ આજ કલ હવે સોશિયલ મીડ ઇન્ડિયા નો આમ વધારે ચાલતું છે. બહુ જ સોશિયલ મીડિયામાં આજના હત દુનિક યુગ નો એક મતલબ એવો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. કે શું કેવું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ, યુટ્યુબ એવા બધા જીવનના એવા બધા પ્લેટફોર્મ બની ગયેલા છે. કે સોશિયલ મીડિયા દ્વારા લોકોને એકબીજાને અ એકબીજા સાથે સરળતાથી જોડાઈ શકે છે. અને ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ કેટ કેટલા ગેર ફાયદા પણ થાય છે. એમ
સાચી વાત. તો એમ જોવા જઈએ તો, તો આમ જોવા જઈએ તો દુનિયાભરમાં સંપર્ક, શિક્ષણ અને માહિતીની પણ અહી આપણને ખબર પડે કે ભાઈ શું છે. એના ફાયદા ની ફાયદા
હાઆ સોશિયલ મીડિયાના સૌથી મોટો એક ફાયદો તો એ છે કે લોકોને ઝડપથી માહિતી પહોંચાડે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં આપણે કોઈ બી ઘટના બનતી હોય, તો જલ્દી થી જાણકારી મળી જાય છે. વિદ્યાર્થીઓ માટે પણ સોશિયલ મીડિયા ખૂબ ઉપયોગી છે.
સાચી વાત તો
તેઓ ઓનલાઈન દ્વારા શિક્ષણ વિડીયો અભ્યાસ સામગ્રી સરળતાથી મેળવી શકે છે.
સાચી વાત તો, હા હમ્મ, એમ તો જોવા જઈએ તો ફાયદા બી છે ને ગેર ફાયદા ભી છે એના કેમ કે સોશિયલ મીડિયા થી એના મદદ થી જ આપણે ગુજરાતમાં બેઠા બેઠા દુનિયામાં કોઈ પણ ખૂણે રહેલા આપણા મિત્રો અને પરિવાર જનો સાથે સરળ થી સંપર્ક માં રહી શકે શ છે આપણે
બરાબર ને બીજી તરફ ગેરફાયદા પણ છે એટલા જ બધા છે ઘણા લોકો સોશિયલ મીડિયા પર વધુ સમય અ પસાર કરે જેને કારણે અભ્યાસ અને કામ પર નકારાત્મક અસર પણ પડે છે આમ ખોટી માહિતી સ્વ કેટલી ઝડપથી ફેલાતી જાય છે
હમ સાચી વાત છે ત આપણને બી આમ દેશ એના લીધે તો આપણને દેશ વિદેશના સમાચાર પણ એની માહિતી મળી શકે અને એની નવી ટેકનોલોજી શીખવી માટે શીખવાનું પણ આપણને એ ઉત્તમ માધ્યમ મળી શકે છે
હા પરંતુ સોશિયલ મીડિયાનોો અતિશય અગર જો વધારે પડતો જ ઉપયોગ થાય તો માનસિક તણાવ ચિંતા અને એવી પણ સમસ્યાઓ ઘણી બધી ઉભી થઈ શકે છે જેવી કે હવે આ સાઈબર ને ઓનલાઈનને એ બધી એવી બધી સમસ્યાઓ આવી ગઈ છે કે બધા જણા ઠગાઈ જાય છે આમ
હા તમે સાચી છે તો એમ તો એના ગેરફાયદા બી છે કે ભાઈ સોશિયલ મીડિયા પર કલાકો સુધી આપણે સ્ક્રોલ કરતા રહેવાથી સમય ન બગાડ પણ થાય છે જે વિદ્યાર્થીઓના અભ્યાસ અભ્યાસ પર ખરાબ અસર કરે છે
બરાબર સાચું કીધું તમે
હમ તો
પણ આજકાલ ના હવે
તમે પણ આખો દિવસ જોઈશ
હા આમે આજકાલ તો એમાં જ બધું ધ્યાન રાખવા પડે છે શું ચાલે છે સોશિયલ મીડિયામાં શું નઈ ચાલે તો જ આપણને ખબર પડે ને સોશિલ મીડિયા આજના ડિજટ લ યુગમાં તો માનવ જીવન એક એવો ભાગ બની ગયો છે કે એ દ્વારા બધાને આમ ઘણા બધા સકારાત્મક ફેરફારો પણ થયા છે નકારાત્મક પણ અસરો જોવા મળે છે ને સોશિયલ મીડિયા ન સૌથી મોટો ફાયદો તો એ છે કે અ એ છે ને એકબીજાને ઝડપથી મતલબ માહિતી પહોંચાડવામાં પણ મદદ કરે છે એમ વિશ્વમાં કોઈ પણ ખૂણામાં કોઈ બી ઘટના બનતી હોય તો તરત જ આપણને જાણકારી મળી શકે છે
સાચી વાત એના તો સોશિયલ મીડિયા પર ઘણી વાર ખોટી માહિતી અથવાેક ન્યઝ ખુબ જ ઝડપથી ફેલાય છે જેનાથી સમાજમાં ગેર સમાજ પે તો થાય જ છે
હમ હવે આજકાલ તો આ વ્યવસાય ક્ષેત્રમાં પણ સોશિયલ મીડિયાનું મહત્વ એટલું બધું વધી ગયું છે કે નાના મોટા વેપારીઓ પણ પોતાના પોતાના જે બી ઉત્પાદનો હોય સેવા હોય એ બધું ગ્રાહકો સુધી પહોંચાડી શકે કે ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા પો પોતાના વ્યવસાય શરૂ કરીને પણ આવક મેળવી રહીયા છે એમ
હમ સાચી વાત કીધી તો.
બીજું મનોરંજન માટે પણ સોશિયલ મીડિયા કેટલું ઉત્તમ આમ એક ઉપયોગી સાધન બની ગયું છે જ્યાં લોકો ગીતો ફિલ્મ વિડીયો આવા બધા મહોત્સવક નો આનંદ માની રહ્યા છે અચ્છા.
હમ હમ સરસ
તો.
સોશિયલ મિડિયા સોશિયલ મીડિયા પોતે ખરાબ નથી પરંતુ તેનો અતિરેકત તેને ખરાબ બનાવે છે. જો આપણે મર્યાદિત અને સકારાત્મક રીતે તેનો ઉપયોગ કરીએ તો તે આપણા જીવનને વધુ સરળ અને સમુદ્ર
તેમ છતાં આ સોશિયલ મીડિયા ના કેટલા બધા ઘેર ફાયદા પણ છે લોકો ઘણા લોકો તો તેનો વુ પડતો ઉપયોગ કરતા હોવાથી સમય ન પણ બગાડ થાય છે ખાસ કરીને તો વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાની અ અભ્યાસમાં એવો અવરોધ ઉભો કરી શકે છે કે જે વધુમાં વધુ સોશિયલ મીડિયા પર ઘણી મોટી ખોટી માહિતીઓ અને અફવાઓ પણ ફેલાવામાં આવે છે હમ
કારણ કે કેટલી વાર લોકો ખાનગી વાત ખાનગી માહિતીઓ ચોરી થઈ શકે છે અથવા તેનો દૂર ઉપયોગ પણ થઈ શકે છે.
હ સાચી વાત આખો દિવસ આમ લાગે હા.
એટલે સોશિયલ મીડિયાનોો અતિશય ઉપયોગ પણ સારો ન કેવાય આમ માનસિક સ્વાસ્થ્ય એ પર પણ ઘણી અ સર કરે છે સતત ઓનલાઈન રહેવાના કારણે ચી તણાવ આત્મવિશ્વાસમાં ઘટાડો એકલ્પ પણો કે એવી બધી પણ સમસ્યા ઉભી થાય છે. એ ઉપરાંત હમણાં તો સાયબર નાધ બધા કેટલા બધા કેસ થાય છે. એમ.
સાચ વાત સાચી વાત માનસિક સ્વાસ્થ પણ અસર એના મેન્ટલ હેલ્થ ઈસ્યુ પણ આપને એના પર ખબર પડે
ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામ સારું પણ કેહેવાય અને ઘણી જગ્યા આમાં આપણને કેટલી બધી મુશ્કેલીઓ પણ ઓપન કરી છે હમ સોશિયલ મીડિયા એક એવી મતલબ આમ ઉપયોગી સાધન છે કે તેને યોગ્ય મતલબ જ્ઞાન વિકાસ માટે પણ ખૂબ લાભદાયક છે અને ગેરફાયદાઓ બચાવવા માટે તેનો મર્યાદિત કે સાવધાની પૂર્વક પણ ઉપયોગ કરવો જોઈએ તેનાથી દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઘણા બધા ફાયદાઓ પણ ઉઠાવી લે છે હલોો
એ પ મોબાઈલ પણ તો કેતા એમાં હાલ
બોલો
હલો હા તમને અવાજ આવતી છે મારી
હા આવે છે
હમ અહિયાં થોડુંક નેટવર્ક ઈશ્યુ છે એટલે
બોલો બોલો
સાચી વાત તો હવે તો આમ લાગે કે સોશિયલ મીડિયા વગ ચાલે જ નથી
તો હમ એ તો છે જ હા બોલો સોશિયલ મીડિયાનો મતલબ સૌથી મોટો ફાયદો એ પણ છે કે લોકો એકબીજા સાથે ઝડપથી જોડે છે આજે કોઈ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતી હોય તો પણ તેની સાથે સરળતાથી આપણે કરી શકી છે જેમ કે પરિવાર મિત્રો અને સગા સંબંધીઓ સાથે સતત જોડાયેલા રહેેવામાંમ તે પણ આપણને સોશિયલ મીડિયા ખુબ મદદપુરક બને છે આમ ખાસ કરીને તો કોરોના મહામારી દરમિયાન તો લોકો સોશિયલ મીડિયા એ ને એટલા બધા સંપર્કમાં રહેવા અને જરૂરી માહિતી મેળવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી
સમાચાર અલગ જ અ તો બધા
હમમ અને શિક્ષણ ક્ષેત્રમાં પણ સોશિયલ મીડિયાનું મહત્વ ઘણું વધી ગયું છે આમ વિદ્યાર્થીઓ યુટ્યુબ ગૂગલ ક્લાસરૂમ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા નવી માહિતી અને જ્ઞાન પણ મેળવી શકે છે જેમ કે અ કોઈ પણ વિવિધ વિષયો અંગેની વિડીિયો ઓનલાઈન કોર્સ અને અભ્યાસ એવી રીતે બધું શિક્ષણ સરળ અને અસરકારક બી બન્યું છે એમ તો વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોના જવાબ ઝડપ મળવી કે છે
હા એ તો આપણા પરસે આપણા સેવી રીતે યુઝ કરીએ ભાઈ ઓનલાઈન દુનિયામાં તો જોઈએ તો તમે સારી લાઈફ સાઈલ અને સુખાકારી માટે પ્રેરણા મેળવી શકો છો પછી સોશલ મીડિયા કારણ મ્રો વચ્ચે બોન્ડિંગ ગાટ ઘાટ છે અને કનેક્ટિવિટી પણ વધે છે
બરાબર બલો ને એમ સોશિયલ મીડિયા કેટલું આમ છે બધા માટે ઉપયોગી હવે વિદ્યાર્થીઓ માટે પણ છે હવે વેપારીઓ માટે પણ એટલું જ મદદરૂપ બને છે સોશિયલ મીડિયા જેમ કે વ્યવસાય ને રોજગાર માટે તે પણ એક મહત્વપૂર્ણ બની ગયું છે વેપારીઓ પોતાના કોઈ બી કામ હોય કોઈ પણ સેવા હોય તો તે ગ્રાહકો સુધી આરામથી પહોંચાડી શકે છે નાના નાના પેલા વેપારીઓ હોય તે લોકો ઓછા ખર્ચ માં જા પવા પોતાની બધી અ કામગીરી બધી પૂરી પાડે છે આમ તો ઘણા યુ સોશિયલ મીડિયા પર ડિજિટલ માર્ક કેટિંગ કનેક્ટ ક્રિએશન ફિલાન્સિંગ જેવા ક્ષેત્રોમાં પણ હા આવી ગયા છે એમ બેજો
અમ કે એ અહિયાયા જંગમાં છે એમ
બરાબર ચાલો
બસ કઈ હોવ હજુ ભાઈ સમાચાર મળીએ તો વાત કરીએ પછી બસ